હેલો
હલો
આજે આપણે નવરાત્રી ના ઉપવાસ ના ખોરાક ની વાત કરીએ
હા ચોક્કસ
નવરાત્રી દરમિયાન ઘણા લોકો ઉપવાસ કરે છે
હા બહુ બધા લોકો ઉપવાસ કરે છે નવરાત્રી દરમિયાન તો
હા અને તેઓ તેનાથી. તે હા તેવો હલો
હા હા બોલો
હા તેઓ તેનાથી ઉપવાસ કરીને માતાજીને પ્રસન્ન કરે સાછ
હા એવું જ કરે છે બધા ઉપવાસ કરે અને પછી ખાઈને નઈ અને દસ દિવસ અને માતાજીને પ્રસન્ન કરે
હા અને નવ દિવસ તેઓ નકોડો ઉપવાસ પણ કરે છે અમુક લોકો
હા મેં પણ એવું સાંભળ્યું છે કે ઘણા બધા એવું ઉપવાસ કરે છે
હા જેનાથી તેમને ઘણો બધો ફાયદો થાય છે
હ અને સાચો ઉપવાસ તો છે ને શરીર અને મન બંને સંતુલિત રાખવાની. એક પ્રયત્ન છે
હા બિલકુલ અને જો આપડે દિલથી ઉપવાસ કરીએ તો માતાજી આપણા થી પ્રસન્ન
હા ઉપવાસ માં પણ કેવું કે અલગ અલગ પ્રકારના ખોરાકનોો ઉપયોગ થતો હોય છે
હા જેનાથી આપડે દરરોજ ઉપવાસ કરી શકીએ છેએ જેમ કે સાપુદાના સ્વામિનારાયણ નો લોટ
હ હા એ તો છે જ કે સાબુદાણા માંથી આપણેે એની ખીચડી પણ બનાવી વી અને વડા પણ બને અને સિઘોડા ના લોટ પણ ઉપવાસ માં વપરાય જ છે
હા રાજગડા નો લોટ પણ ઘણો ઉપયોગી મણાય છે આપણાથી
હ રાજઘરાની પુરી છે રોટલી છે અને શીરો પણ બનાવી શકાય છે
બટાટા પણ ઉપવાસમાં ઘણા ગરમો હમ વપરાય છે
હા બટાકા માંથી પણ ઘણી બધી વાનગીઓ બને છે
હા જેવી જેવી રીતે અ સૂકા બટાકા ટેકી અને ચિપ્સ
હા ગાળાના પણ ઉપવાસમાં ના ભોજનનો એક બઉ મોટો ભાગ છે
હા સિંગોડાની ચટણી અને લાડુ પણ બંને જ છે
હા અને દહીં નો ઉપયોગ પણ ઘણો થાય છે હવે તો
હા દહી સ
હ અને છાસ પણ હવે તો ઘણી જગ્યાએ દેવાય જ છે એ પાચનમાં બહુ મદદ કરે એટલે
હા બિલકુલ દૂધ પણ પોશાક પીનું મનાય છે
હા દૂધ સાથે ડ્રાયફ્રુટસ લેવાય ને તો વધુ ઉર્જા મળે આપણા શરીર
બિલકુલ બદામ કાજુ અને અખરોટ પણ ઉપયોગી ગણાય છે હવે તો
હ આ શરીરને શક્તિ આપે છે
હા કેળા પણ ઘણા લોકો ઉપવાસ માં ખાય છે
હા સફરજન અને પપૈયા પણ લેવાયા જ છે ઉપવાસમાં
હા દાડમ પણ એક સરસ ફળ છે
હા અને ફળમાંથી વિટામિન પણ મળે છે એટલે બહુ સારા આપણા શરીર માટે
એનું છે
હા અને આ શરીરમાં છે ને પાણીની કમી થતી નથી આનાથી
હા લીંબુ પાણી પણ લેવાય છે હવે તો
હા અને જો ઉપવાસ ના નિયમ અનુસાર હોય ને તો તે પણ ઉપયોગી બને છે
હા અને મખાના પણ હવે ઘણા લોકો પસંદ કરે છે
હા મખાણાના છે ને શેકીને પણ ખાઈ શકાય અને મખાણાની છે ને ખીર પણ બને ને છે
મખાનાની ખીર પણ બને છે હવે તો અને આ સ્વાદિષ્ટ અને પોશક હોય છે
હા અને ઉપવાસમાં છે ને મીઠું પણ અલગ વપરાય છે સામાન્ય કરતા
હા સામાન્ય મીઠા અને જગ્યાએ ઈ સિંધ મીઠું નો ઉપયોગ થાય છે
હા અને કેવું કે આ નિયમ છે ને ઘણી પરંપરામાં હજી જોવા મળે જ છે
હા બિલકુલ દરેક પ્ર પ્રદેશમાં થોડો ફરક હોય છે
હા ઘરે બનાવેલું ભોજન વધુ સારું ગણાય છે
હા તેમાં સફાઈનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે
હા તાજું ભોજન લેવું પણ બહુ જરૂરી છે
હા બિલકુલ બહુ વખતે જાણ જૂનું ભોજન તડવામાં આવે છે
હા અને ઉપવાસ દરમિયાન પણ પાણી પૂરતું પીવું બહુ જરૂરી છે
શરીર ને પાણીની જરૂર હંમેશા હોય છે
હા બહુ તેલ વાળું ભોજન ઓછું લેવું જોઈએ આ સમયમાં.
હા બિલકુલ હલવું ભોજન શરીર માટે સારું હોય છે.
હા અને ઉપવાસમાં સંતુલન ખૂબ જ જરૂરી છે.
હા વધુ કે ઓછું બંને યોગ્ય નથી.
હા ખોરાક સાથે સફાઈ પણ એટલી જ જરૂરી છે.
હા ફળ અને શાકભાજી સારી રીતે ધોવા જોઈએ.
હા અને રસોઈ બનાવતી વખતે પણ સફાઈ બહુ જરૂરી છે.
આ રીતે આપણે આરોગ્ય સારું થઈ શકે છે.
હા અને ઉપવાસના ખોરાકમાં પણ બહુ વિવિધતા હોય છે હવે તો.
હા દરરોજ એક જ વસ્તુ લેવાની જરૂર નથી
હા અલગ અલગ વાનગીઓથી ભોજન એકદમ રસપ્રદ બને છે
બિલકુલ સાથે પોષણ પણ મળે છે આપણને
હા નવરાત્રીમાં ઘણા પ્રકારની મીઠાઈઓ પણ બને છે.
હા રાજ રાજગરાનો સીરો ઘણો જાણીતો હોય છે.
સાબુદાણાની ખીર પણ હવે તો ઘણા લોકો બનાવે છે ને.
નારિયળમાંથી પણ મીઠી વાનગીઓ બને છે.
હા ઉપવાસનો ખોરાક માત્ર પરંપરા નથી
તેમાં પોષણ અને સંતુલન બંનેનો સમાવેશ થાય છે
હા યોગ્ય ખોરાક થી કેવું કે દિવસભર ઊર્જા મળે છે
હા અને શરીર
હા અને આ રીતે છે ને નવરાત્રી નો ઉપવાસ છે ને ખોરાક ઘણો વિશાલ અને આમ વિશ્ચય છે
હા આ વિશે હજુ પણ ઘણી વાત કરી શકાય છે.
હા એ તો છે જ અને સારી તૈયારી થી છે ને રસોઈ વધુ સરળ બની શકે છે.
હા બિલકુલ રસોઈ કરતા પહેલા બધી વસ્તુ એક જગ્યાએ મુકવામાં આવે છે.
હા આથી કેવું કે સમયની બચત થાય છે.
હા રાજેગરાનો લોટ ચાડીને વાપરવામાં આવે છે.
હા સિંગડાનો લોટ પણ સારી રીતે તૈયાર કરવામાં આવે છે.
સાબુદાણાને પહેલા પાણીમાં પડા પલાળવામાં આવે છે.
હા અને યોગ્ય સમય સુધી એમ પલાળીએ ને તેથી તે નરમ બને અને પછી છે ને બટાકા અને શિંગોડાનો આમ ઉમેરાય છે.
હા સિંધવ મીઠું પણ તેમાં નાખવામાં આવે છે.
હ અને ધીમા તાપે રસોઈ બનાવવાથી સ્વાદ વધે છે
હા રસોઈમાં ઉતાવળ કરતા ગુણવત્તા ઓછી થઈ શકે છે
હ અને મખાણાને છે ને હલકા શેકવામાં આવે છે અને એમાંથી આમ સરસ નાસ્તો તૈયાર થઈ શકે છે.
હા દહી સાથે માખણાં પણ લેવામાં આવે છે હવે તો.
હ અને આ એક છે ને બઉ સરળ અને પોષક ભોજન બની શકે છે.
ફલને પણ ફલને પણ નાના-નાના ટુકડામાં કાપવામાં આવે છે. ને હવે.
હા ફળની થાળી પણ સુંદર લગે એકદમ.
કેળા, સફરજન, પપૈયાં. કે સાથે પણ લેવામાં આવે છે.
હા દાડમના દાણા પણ ઉમેરાય છે અને નારિયેળનું આમ જે ખમણ પણ વપરાય છે.
નારિયેલનું ખ ખમણન પાન વપરાય છે હવે તો.
હા તેમાંથી સ્વાદ વધે છે.
હા ઉપવાસમાં દૂધની બનાવટો પણ થઈ શકે છે.
જેવી વાનગીઓ પણ તૈયાર થાય છે.
ડ્રાયફ્રૂટસ ને નાના ટુકડા કરી ઉમેરાય છે.
આથી પોષણ વધે છે ખાવામાં.
રાજે તરાની રોટલી સાથે દહી લેવાઈ જાય છે.
હ અને કેટલાક સ્થાને તો છે ને બટાકાનું શાક પણ સાથે હોય છે.
હા ઉપવાસના પકોડા પણ બનાવવામાં આવે છે હવે તો.
હા તેમાં રાજગરા અથવા શિંગોડાનો લોટ વપરાય છે.
હા હલકા મસાલાનો‌ ઉપયોગ કરવામાં આવે છે.
હ આથી ખોરાકનો સ્વાથ જળવાઈ રહે છે.
નવરાત્રી દરમિયાન બજારમાં ખાસ વસ્તુ મલે છે.
હા ઉપવાસ માટે અલગ લોટ અને બીજી સામગ્રી પણ મળે જ છે બહાર.
હા અને કેટલાક સ્થાને તૈયારીના તૈયાર નાસ્તો પણ મલે છે.
હા પણ ઘરે બનાવેલું ભોજન ઘણું સારું માનવામાં આવે.
હા રસોઈમાં સફાઈ ખુબ જરૂરી છે.
હા વાસણ પણ ચોખ્ખા હોવા જોઈએ.
હા સનું સ્થાન પણ સ્વચ્છ હોવું જોઈએ.
હા સ્વચ્છતાથી આરોગ્ય સારું રહે છે આપણું
ઉપવાસ દરમિયાન સમય પર ભોજન કરવું જોઈએ આપણેે
હા અને બહુ લાંબો સમય સુધી ભૂખ્યા રહેવું યોગ્ય નથી.
થોડું થોડું કરીને ભોજન લેવાય છે.
હા આજથી કેવું કે ઉર્જા જળવાઈ રહેે શરીરમાં
ફલનો રસ પણ લેવાય છે.
હા તાજું રસ વધુ સારું ગણાય ને એટલે
હા નારિયળ નું પાણી દિવસ દરમિયાન પણ લેવાય
હા આ શરીરને એકદમ તાજગી આપે છે એટલે
આ નવરાત્રીના તો ઘણા બધા વિષય છે પણ આજે મને આ વિષય પર તમારી જો વાત કરીને ખુબ મજા આવી.
હા મને પણ ખુબ આનંદ આવ્યો આપણે ચોક્કસ થી ફરી ચર્ચા કરીશું.
હા ચોક્કસ ચલો આવજો
હા આવજો